હલો
હા કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો? મજામાં.
હા બસ મેં પણ મજામાં.
કરાવે છે.
કેમનું આજે યાદ આઈ ગયું મને ફોન કરો તમે.
આજે આપણે એક કઈક અલગ વિષય પર ચર્ચા કરીએ.
હા પાકું પાકું
તમને કયા વિષય પર ચર્ચા કરવી છે?
બસ તમે જે પણ કો એ. આપડે આમ ઘણી બધી નવી નવી નવી નવી સંકલ્પનાઓ લેતા હોઈએ છીએ. પણ આપડે એવું લાગે નવા વર્ષમાં ઘણા બધા સંકલ્પો લીધા હોય છે એના પર આપણે ચર્ચા કરવી જોઈએ.
હા તો ચલો આજે એના પર ચર્ચા કરીએ આપડે.
હા પાકું પાકું
કેમ કે મને લાગે છે કે પ્રતિજ્ઞા લેવી ખુબ સારી વાત છે. નવું વર્ષ એટલે માત્ર કેલેન્ડર બદલવું નહી. પરંતુ પોતાની જાતને વધુ સારી બનાવવાની એક નવી તક આપે છે. પ્રતિજ્ઞા આપણને જીવનમાં દિશા આપે છે. અને નવા ઉત્સાહ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
હા એકદમ સાચી વાત પરંતુ ઘણી વાર લોકો ઉત્સાહ માં ઘણી બધી પ્રતિજ્ઞાઓ લઈ લે છે. પછી થોડા દિવસોમાં ભૂલી જાય છે, એવું કેમ થતું હશે.
એનું સૌથી મોટું કારણ તો એ છે કે લોકો વાસ્તવિકતા કરતા વધારે મોટા લક્ષ્ય નક્કી કરે છે. કેમ કે હું દરરોજ પાંચ કલાક વાંચીશ. અથવા તો હું એક પણ દિવસ મોબાઈલ નહી ચલાઉં. આવી પ્રતિજ્ઞાઓ લાંબા સમય સુધી જાળવવી ખુબ મુશ્કેલ બની જાય છે. તેના બદલામાં નાના અને સરળ લક્ષ્યો થી શરૂઆત કરવી જોઈએ.
હા એટલે કે નાના પગલા મોટા પરિવર્તન લાવી શકે છે.
હા એકદમ સાચી વાત છે. જો કોઈ વિદ્યાર્થી હોય એ દરરોજ માત્ર ત્રીસ મિનિટ વધારાનો અભ્યાસ કરે છે તો એક વર્ષ પછી તેનો ઘણો ફાયદો થાય છે. જો એને પહેલે થી જ અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો એને પછી આગળ જતા એને પ્રોબ્લેમ નહી થાય. એજ રીતે દરરોજ વીસ મિનિટ કસરત કરવાથી પણ આરોગ્યમાં મોટો ફેરફાર જોવા મળે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. પણ વિદ્યાર્થીઓ કેવી પ્રતિજ્ઞાઓ સારી હોઈ શકે. તમને શું લાગે છે?
આમ તો ઘણી સારી પ્રતિજ્ઞાઓ હોઈ શકે જેમ કે સમયસર વહેલા ઉઠવું જોઈએ નિયમિત અભ્યાસ કરવો જોઈએ દરરોજ કઈક ને કઈક નવું શીખવું જોઈએ. સોશિયલ મીડિયા પર ઓછો સમય પસાર કરવો જોઈએ. માતા પિતા નું સન્માન કરવું જોઈએ. શિક્ષકોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. અને પોતાની કુશળતા વિકસાવવી જોઈએ.
હા આજના સમય પ્રમાણે તમે એક સૌથી સારી વસ્તુ કીધી સોશિયલ મીડિયાનું વશ વ્યસન પણ એક મોટો પ્રશ્ન છે એના પર વિચારવા જેવી બાબત છે.
હા એ તો એકદમ સાચી વાત છે કે અત્યારે બધા જ વિદ્યાર્થીઓ વધારે સોશિયલ મીડિયામાં વધારે યુઝ કરતા હોય છે. ઘણા લોકો કલાકો સુધી મોબાઈલ માં વ્યસ્ત રહેતા હોય છે. અને પોતાનો કિંમતી સમય બગાડે છે. એમને કઈક નવુ કરવાની ઈચ્છા થાય છે તો પણ ક્યારેક ફોન લઈન બેસી જાય છે. તો એમને ખબર નથી પડતી કે કેટલા કલાકો વીતી ગયા એમાં જો આપણે નવા વર્ષે નક્કી કરીએ કે મોબાઈલ નો ઉપયોગ પૂરો જરૂર પૂરતો જ કરીશું. તો આપણે અભ્યાસ પરિવાર અને પોતાના શોખ માટે વધુ સમય આપી શકીશું.
હા એ પ્રતિજ્ઞા ખૂબ મહત્વની છે. જોકે વિદ્યાર્થી નેજ પ્રતિજ્ઞા ના વિદ્યાર્થી માટે શું પ્રતિજ્ઞા ના લેવી જોઈએ આપડે બધા એનો એમ એ પ્રતિજ્ઞા લેવી જોઈએ. એવું મને લાગે છે.
હા એ તો છેજ. કેમ કે આપડે સમાજ માટે પણ પ્રતિજ્ઞા લેવી જોઈએ જેમ કે આપડે પર્યાવરણ ની રક્ષા કરવી જોઈએ વૃક્ષો વાવવા જોઈએ પાણી બચાવવું જોઈએ, પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છતા જાળવવી જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જેવી બધી પ્ર પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ આપડે. કેમકે જો આપણે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરીશું તો એ આપણા માટે જ સારું છે વધારે અને આપણે ત્યારથી જ પાણી બચાવીશું તો આપણી આવનારી પેઢીને વધારે મુશ્કેલ નઈ પડે. વૃક્ષો વાવાથી આપણને જ વધારે સારું ફાયદા માં રઇસુ. આવા નાના નાના પ્રયત્નોથી સમાજમાં મોટો બદલાવ આવી શકે છે.
હા એ તો બરાબર છે તમારી વાત. ઘણા લોકો એકાદ મહિના પછી જ પોતાની પ્રતિજ્ઞા છોડી દે છે. તેને કેવી રીતે જાળવી શકાય?
સૌથી પહેલા તો એક જ સમયે ઘણી બધી પ્રતિજ્ઞાઓ ન લેવી જોઈએ. બીજું તો પોતાના લક્ષ્યને લખી રાખવું જોઈએ અને દર અઠવાડિયે પોતાનું મૂલ્યાંકન કરવું કે આપણે કેટલું સફળ થયા છે અને કેટલું નિષ્ફળ થયા છે. અને સૌથી મહત્વની વાત તો એ છે જો એક દિવસ ભૂલ થઈ જાય તો હાર ના માનવી જોઈએ પરંતુ ફરીથી શરૂઆત કરવી જોઈએ. આપણેે નિરાશ ના થઈ જવુ જોઈએ કે મારાથી આ કામ નથી થયું. તો હવે ક્યારે પણ નહી થાય. આપણેે સ એની શરૂઆત ફરીથી કરવી જોઈએ.
હા એ તો તમે સાચું કીધું એટલે નિષ્ફળ થવું એ અંત નથી.
ના બિલકુલ નહી. દરેક સફળ વ્યક્તિ એ જીવનમાં અનેક વખત નિષ્ફળતા જોઈ જ હોય છે. પરંતુ તેમણે પ્રયત્ન કરવાનું ક્યારેય બંધ નથી કર્યું. પ્રતિજ્ઞાનો સાચો અર્થ એ છે કે સતત પ્રયત્ન કરવા જોઈએ.
બરાબર છે બરાબર છે. તમે આ વર્ષે કઈ પ્રતિજ્ઞા લીધી, તમને કશું યાદ રિયુ છે?
હમમ તો મેં નક્કી કર્યું છે કે દરરોજે કઈક નવું શીખવું જોઈએ. જેમ કે આપણે સોશિયલ મીડિયા આટલું યુઝ કરીએ છે તો એમાં પણ ઘણું બધું સારું શીખ વા લાયક હોય છે, કઈક એવી ટેકનોલોજી પર કઈ એવા ન્યૂઝ સાંભળવાથી આપણને કઈક એવું નવું શીખવા મળે છે. સમય નો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે પરિવારને આપણે થોડો સમય આપવો જોઈએ. મિત્રો સાથે થોડી વાત કરવી જોઈએ. અભ્યાસને પણ આપણે એટલો જ સમય આપવો જોઈએ. અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરવી પડે. કેમ કે એ આગળ જતા વધારે આપણને કામમાં લાગી શકે છે. પરિવાર સાથે વધુ સમય પસાર કરવો જોઈએ અને સ્વાસ્થ્ય નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે બધા સ્વાસ્થ્ય નું વધારે ધ્યાન નથી રાખતા અને બાર નું જે જંક ફૂડ ને એ બધું વધારે ખા ખાય છે જેનાથી એમના સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચે છે. એમને અત્યારે પૌષ્ટિક આહારને એવો સ્વચ્છ આહાર લેવો જોઈએ. જેનાથી એમનું સ્વાસ્થ્ય વધારે સારું રેહ.
હા, એ પણ તમે ખુબ સરસ વાત કીધી. છે. હું પણ આ બધી વસ્તુ નું ધ્યાન રાખીશ. મેં પણ નક્કી કર્યું છે કે અભ્યાસ માં વધુ ધ્યાન આપીશ. સમયસર કામ પૂર્ણ કરીશ અને દરરોજ થોડો સમય વાંચન માટે ફાળવીશ. અને જેમ તમે કહ્યું એમ સ્વાસ્થ્ય પર પણ હું ધ્યાન રાખીશ. કસરત કરીશ. કે પોતાને હાઈડ્રેટ રાખવા માટે વધારે પ્રમાણમાં પાણી પીશ. એ બધું પણ જરૂરી છે, એ બધું પણ મેં કરીશ.
હા, ખૂબ સુંદર. આપડા શરીરમાં જેટલું વધારે પાણી જાય એટલું આપડા માટે ખુબ સારું હોય છે. ક્યારેક આપણને. કઈક બેચીની ને એવું લાગતું હોય છે, તો ડોક્ટરે પણ આપણને એવી સલાહ આપે છે. આપણડે પાણી વધારે પીવું જોઈએ કેમ કે આપણા શરીરમાં પાણીનું વધારે ભાગ હોય છે. દરેક વ્યક્તિ પોતાની જાતમાં થોડો પણ સકારાત્મક બદલાવ લાવે. તો પરિવાર, સમાજ અને આખો દેશ વધુ પ્રગતિ કરી શકે. એટલે આપડામાં થોડો આપડે બદલાવ લાવવાની થોડી જરૂર છે. આપડે થોડી સારી સારી એવી પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. પણ બધી એક સાથી ના લેવી જોઈએ.
હા, એતો તમે એકદમ સાચી વાત કીધી. એ એક પ્રતિજ્ઞા લઈએ એના પર થોડું કામ કરીએ થોડો સમય. પછી બીજી પ્રતિજ્ઞા લઈએ એના પર થોડો સમય કામ કરીએ. પછી ધીમે ધીમે એ બધી પ્રતિજ્ઞાઓ લેતા લેતા એ દરોજ રૂટિન બની જાય અને આદત બની જાય, પછી આપણને એટલી મુશ્કેલી ના પડે.
હા, એજ એટલે આપડે ધીમે ધીમે કરીને પ્રતિજ્ઞા લેવી જોઈએ. એક સાથી બધે સામટી ના લેવી જોઈએ.
હા, એજ. નવા વર્ષની પ્રતિજ્ઞા માત્ર બોલવા માટે નહીં પરંતુ જીવનમાં ઉતારવા માટે જ હોવી જોઈએ. એટલે આપડે એનું પાલન કરવું જોઈએ.
હા, એતો એકદમ સાચી વાત કરી. કે આપડે જે પ્રતિજ્ઞા લઈએ છે તેની આપડે તો એનું આપડે પાલન તો કરવું જ જોઈએ. પછી ખાલી આપડે લેવા માટે લઈએ એતો જરૂરી નથી, એ યોગ્ય નથી. આપડે જે કહીએ છે પ્રતિજ્ઞા લઈએ છે, એનું પાલન કરીએ તો આપડા માટે જ સારું છે. આપડા સમાજ માટે સારું છે. તો આપડે સૌ મળીને એવી પ્રતિજ્ઞા લઈએ ત્યા વર્ષને આપડે વધારે મહેનત કરીશું. વધારે શિસ્તમાં રહીશું. હંમેશા સકારાત્મક વિચાર લાવીશું અને સારા કાર્યો સારા કાર્યો દ્વારા યાદગાર બનાવીશું વધારે ને વધારે સારા કામ કરીશું જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરીશું. એવી બધી આપણે અત્યારે પ્રતિજ્ઞના લાવી જોઈએ.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી. પ્રતિજ્ઞા લેવા પરથી મને એક વાત યાદ આવી કે આપણે અત્યારે જો મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને બુક્સ વાંચવાનું રાખીએ તો આપણે એ પણ એક પ્રતિજ્ઞા સારી છે, લેવા જેવી. કે આપણે દરરોજ આ આટલા સમયે આપણે એક પુસ્તક વાંચવું જોઈએ. કે આટલું વાંચવું જોઈએ. એ આદત આપણા માટે બહુ સારી છે તો એને પણ આપણે વિકસાવવી જોઈએ આપણામાં.
હા એ તો છે જ આપણેે કઈક ને કંઈક રોજ નવું ને નવું વાંચતા રહીશું. તો આપણામાં વધારે જ્ઞાન વધશે. આપણે એનું સારું પાલન કરી શકીશું.
હા એટલે તમારી આ બધી બાબતો તમે મને જે પણ કહી હંમેશા ધ્યાન રાખીશ
હા. મને તમારી સાથે આજે વાત કરીને ખુબ આનંદ થયો.
હા મને પણ
કેવું પ્રકાર
હા.